કેમે.
મજામાં.
હલો
હલો
કેમ છો તમે?
મજામાં.
મેં વિચાર્યું કે ઘણા ટાઈમ થી તમને મેં ફોન કર્યો નથી તો તને ફોન કરીને થોડીક વાર. તા આપડે પરિવાર કે. આપડે ફરવા ગયા હોય તો કેટલી મજા આવે એમાંય અત્યારે તો એટમોસફિયર બહુ સરસ છે. ચોમાસુ છે મોનસૂન છે તો ક્યાંક જુનાગઢ જેવી જગ્યા આપડે ફરવા ગયા હોય જુનાગઢ દસ હજાર પગથિયા છે અહીંયા ગિરના ચડવા તો વરસાદ જેવું વાતાવરણ હોય તો. ફોટો શૂટ ને એવું બધું કેવી મજા આવે તમારે શું કેવું છે એ વિચાર ઉપર.
ફોટો શૂટ માં ગિરનારમાં મજા તો આવે પણ ચોમાસા માં છે ને ઓલા ડોડા અને મેગી ઘી ને એ પણ ખાવાની એવી મજા આવે એમાં એ દસ હજાર પગથિયા ચડવાના આવે અને જે તમે અયારે પહોંચો અને જે મસ્તની હવા આવે ને વાદળ સાથે ઈ એક અલગ જ મજા આવે તમે ગયા છો કોઈ વાર તમે ફરવા ગયા હોય તો કઈક એનું કયો મને મને લાગે કે હું એ જાવ એક વાર
ના હું ક્યારે ગઈ નથી હું ઘણી વાર મારા હસબન્ડ ને કઉ છું. કે ચાલો આપડે જુનાગઢ જ એમાં અહિયાં એઈ બાજુ તો રેસ્ટોરન્ટ પણ એવા છે ગાર્ડન પણ એવા છે જંગલ સફારી એવી છે. કે મોનસૂન માં આપણે મજા આવે કે ફેમિલી સાથે ગયા હોય ટાઈમ ટાઈમ સ્પેન્ડ થાય ને અલગ અલગ જાતનું આપડે ખાવા મળે નવીન ટાઈપનું જોવા મળે અને ત્યાં તો સિંહ વાઘની ઈ પણ બધું જોવા મળે છે. અને હવે તો અહિયાં જુનાગઢ પર રોપ વે પણ થઈ ગયું છે. કે કોઈ એવા ઓલ્ડ હોય ઓલ્ડ એજ જે કે તમે અહિયાં દર્શન કરવા પણ જઈ શકો રોપ વે ની સુવિધા પણ થઈ ગઈ છે અમુક પગથિયા ચડવા પડે પણ ક્યારેક ક્યારેક ફરવા જાય પણ આપડે એવું થઈ જાય કે હાનિકારક પણ થઈ જાય ક્યારે કે નાના બાળકોને લઈને ગયા હોય અને વરસાદ આવ્યો તો નાના બાળકો ન બીમારી પણ થઈ શકે અને એમાં એ પગથિયા લપસી ગયા કેવું કઈ થાય તો ઉલમાંથી ચૂલમાં પડા જેવું થાય તમે શું કયો છો એ વા વાત ઉપર
હા તમારી એ વાત સાચી છે હું તો કોઈ વાર ગયો નથી પણ મારો એક મિત્ર છે ને એ ગયો તો ગયા વર્ષ લઈ કે તો કે ભાઈ અહીંયા રોપવેે છે જે તમને અ દત્તાત્રેય લગી તો નો લઈ જાય થોડાક સુધી જ લઈ જાય જ્ઞાતિ પછી તમારે પગથીયા ચડવા પડે અને તમે જે વૃદ્ધ લોકોનું કીધું ને એ વૃદ્ધ લોકોને પણ સહાય આપે છે રોપ વે પતી જાય પછી ત્યાંથી લાકડીના કે કે વચ્ચે હિચકાની જેમ ડોલ આવીને એ લોકો દર્શન કરાવે છે એ બહુ સરસ છે સિંહ વાઘની દર્શન છે જંગલ સફારી દેવળિયા પાર્ક ની ને આ બધી એમાં બી આખા તમને જંગલ માં લઈ જાય આ આખું ફેરવે તમને લાઈવ બધું દેખાડે કે ભાઈ ખરેખર જાનવરોની પ્રકૃતિ આખી પ્રકૃતિ સાથે તમને મળાવે. બહુ આમ કેવાય ને કે જોવાલાયક સ્થળો છે અહિયા મોનસૂનમાં જાવું જેવું એટલે મોનસૂન સિવાય મજા નો આવે ગીરમાં તમે શું કયો
હા મને પણ ચોમાસું બહુ જ ગમે અમારે તો હજી અહીયા વરસાદ થયો જ નથી. આંબાલાલ ભાઈ આગાહી ક્યા કરે છે કે આજે વરસાદ આવે કાલે આવે પણ બધી જગ્યાએ વરસાદ થઈ ગયું છે પણ અમાર હજી નથી થયો અમુક તો ખેડૂતો વરસાદની એવી રાહ જોઈને બેઠા છે ને કે ઈ લોકોને વર્ષ વરસાદ આવે ને તો વાવણા થાય એમ કે વાવણા થાય તો એ લોકોને કાઈક ખાવા પીવાનું એ લોકોને મળે કે મીન્સ કે આ વાવણા થાય તો એ લોકોને કમાણી થાયને વરસાદની રાહ જોઈને એવા બેઠા છેને અમુક જગ્યાએ તો વરસાદના કારણે ખાડા કબોચડા એવા ભરાઈ ગયા હોય જેથી બીમારીઓ બહુ જ વધે કે એમાં ગંદકી થાય એમાં મચ્છર નાના નાના બેઠા હોય તો એ નાના બાળકોને એને વૃદ્ધ લોકોને બહુ જ હાનિ થાય. કેમ કે એને અવસરો બહું જ કરે અત્યારે દવાખાનામાં એટલા કેસીસ હોય ચોમાસું જેટલું સારું છે એટલું જ છે કે હાનિકારક કે તમે ચોમાસામાં મચ્છર ને બીમારીને બહુ જ વધી જાય મેલેરિયા છે કે એવી બીમારી બહું જ વધી જાય તમે શું કો છો એ બાર ઉપર
તમે આ મેલેરિયાની જે વાત કરો એકદમ સાચી છે અત્યારે નાના છોકરાઓને આ ઋતુ બદલે એટલે જલ્દી અસર કરે છે ગળા પકડાઈ જાય છે. આ કહેવાય ને કે શરદી ઉધરસ એટલી થઈ જાય ને કે એની કોઈ દવાથી અસર ના. પણ એમ વરસાદ તો અમારે અહિયાં ભી નથી થયો અત્યારે સાંભળ્યું છે. સમાચારમાં કે સુરત બાજુને એ બધા બાર્કોમાંમાં તો રોડ ઉપર આમ ટાયર ડૂબી જાય એટલું એટલું પાણી ભરાયું છે અને અહીંયા વરસાદ નો છાઠો નથી પડતો. નો અત્યારે આવી પરિસ્થિતિ જે અત્યારે મોન્સૂનમાં બધી જગ્યાએ છે પણ અમુક અમુક જિલ્લાઓમાં વરસાદ પડતાજ નથી ખેડૂતો બહુ કેવાય ને કે આમ રાહ જોવે છે કે વરસાદ પડે ને એનો પાક ને એવું સારું થાય એમ. અમુક જગ્યા એ પડ્યા છે તો પાક બગડી ગયા સાવ હતા એ બધા ધોવાઈ ગયા એ લોકોની આવ મજૂરી બધી વ્યસ્ત થઈ ગઈ. તમારા શું વિચારે તમારે અહિયાં કેવું છે વરસાદ નુ વાતાવરણ ને એ બધું કયો.
અમારે આજે તો તડકો નીકળો છે પણ બાકી છેલ્લા ત્રણ ચાર દિવસ થી છે ને વાદળા જ જેવું હતું જરીક છાંટ આવે બધું પલાળીને વયું જાય આપ નાતા હોય કે હમણાં ફૂલ વરસાદ આવશે ને એ મને તો ચોમાસું તો બહુજ ગમે કેમ કે હું રા જોઈને બેઠી હોઉં કે હમણાં આવશે ને અમે બે માણા નાઈ લઈ. અને ક્યારેક તમે બાઈક ઉપર એ વરસાદ ચાલો હોય ને તમે બે એમના આમ ગામમાં આટો મારા નીકળી. મને અમને બે ને વરસાદ બહુ એમાં વરસાદમાં નાહિ લીયો તો સારું કેમ કે પેલો વરસાદ હોય તો તમારી ગરમી હોય કે કેરિયુ ખાધી હોય બધાએ તો ઓલી ફોડલી ફોડલી નીકળે હરાયું તો તમે પેલા વરસાદ ના આવ તો એ મટી શકે. અને અમે તો ગામ માં જોયા જાય બે માણા. વરસાદ નો અમને તો બહુજ શોખ અમે જયારે નાના નાના હતા ને ત્યારે અમે બધા ભાઈ બેન નાતા. અને. બારે. વરસાદ ની રાહ જોઈ ને બેતા ક્યારે આવશે વરસાદ ને એમાં અત્યારે વરસાદ હોય એટલે તો ભજીયા અને એવું. તો ખાવાની તો કઈક મજાજ ઓર હોય. કે રાહ જોઇને બેઠા કે વરસાદ ક્યારે આવે ને ભજીયાના ઘાણવા ક્યારે ઉતારી. ભજીયા આને. ચણા ના લોટના પુડલા અને બધું એવું બોજ ખાવાની મજા આવે તમે. તમને ભાવે ભજીયા ને એવું.
હા તમે ભજીયા ની વાત કરી મને મોઢામાં પાણી આવી ગયું અત્યારે. તમે જ્યાં ચોમાસાને વર્ણ્યું ને અમારે નાનપણમાં બધા ભાઈ બહેન અહીંયા. વરસાદ આવે એટલે ફરી એમાં બધા નાહી લાય પછી મમ્મી એને એના પ્રેમ થી. હાથે થી ગરમા ગરમ ભજીયાં. બનાવે લસણ વાળી ચટણી બનાવે અને ચા બનાવે બધા. પેટ ભરીને ખાઈને પાછા લવા વયા જાય એમ મારા પપ્પાને. એમાં મારા પપ્પા તો ખાવાના શોખીન છે. એને તીખુંને એવું બધું ખાવા પેલાજ. તો એ ઇ નવી નવી આઈટમ બનાવે અને અમને ત્રણેય ભાઈ બહેનને ખવડાવે. પછી ખાઈને મજા કરીએ અમે આવી રીતે. તમારું બાળ પણ કેવી રીતનું હતું તમને એ કેવી અ મજા આવતી તમે કઈ. કયો તમારા બાળપણ વિશે.
અમે તો વસાદને એટલે અગાસ ઉપર ચડી જાય એ અગાસી માં લાદી લીસી હોય ને. એટલે અમે છે ને એમાં લપસ્યા ખાય એવું થાય ને તો મજા આવે. કે આમ લપાસ્યા ખાતા હોય ને એવું લાગે આપને ચોમાસામાં. ચોમાસે એટલે વાતજ અલગ. બધી ઋતુ સારી છે જોકે ઉનાળા માં આપડે. રહી ન શકીને શિયાળામાં સ્વેટર પહેરવું પડે ચોમાસામાં મજા આવે નાહવાની. કે વાત જવા દયો તમને ગમે ચોમાસુ.
મને ચોમાસુ બઉ ગમે શિયાળાો ઉનાળો નો ગમે એટલું ચોમાસું ગમે. કારણ કે ચોમાસામાં. સ્કૂલમાં કોલેજોમાં નોકરીયાતુ બધા ને રજા હોય. એટલે બધા પર વિતાવી હકે. અને ઘરે ઘરે નવી નવી વાનગીઓ ખાઈ શકે.
હા.
એટલે મને ચોમાસું બો ગમે સવારે બાળકો સાથે ઉપર નાહતા હોય ભાઈ બહેન સાથે. એવો હોય ફ્રેન્ડ સર્કલ મિત્રો સાથે ફરવા જઈ શકો ના હતા ધીરમ સાયક. કલ લઈ લઈને ફરવા વયા જતા. પાઈ ઘરેથી ગોતવા આવે કે ભાઈ ક્યાં ગયો છે આ ક્યાં ગયો છે. એ આખી મજાજ આખી અલગ હતી જે ગોતવા આવે ખાવા પીવા વયા જાય. નદી કે ખાડો ભરાણો હોય તો ખાડામાં રમવા માંડીએ છપછબિયા કરવા માંડીયએ. ઘરે આવી ત કઈક ને કઈક લાગું હોય લાગું હોય એટલે છાંડ મને બીક બીકમાં પછી. પાવડર કે સોપરોમાઇન ચોપડ લે નકર ઘરે ખબર પડી જાય તો મમ્મી જાય મારે. અમારે તો આવું બધું નાનપણમાં થતું પણ મજા બહુ આવતી એની આખી અલગજ. કા નની જેમ કઈ દિવસો યાદ આવે એમ થાય કે ભાઈ આ આ દિવસો કઈક દિવસો હતો. એમડા તમે કયો ય.
હા અત્યારે સુરત બાજુ ને બહુ વરસાદ છે મારા નાની ને અહીં રે છે. તો એમને હમણાં જ વોટ્સઅપમાં સ્ટેટસ મૂ્યું હતું કે મેઈન હાઈવે ઉપર છે તો એવડા બોટ. પણ સુધી ના પાણી ભરાયેલા છે એટલે અત્યારે તો ત્યાં. ખાવાનું કે શું ધંધો શું કે શ બકાલ શું કે કઈ મળે એવી પોઝિશનજ નથી. પણ અહીંયા જુનાગઢ બાજુ પણ એટલો વરસાદ થયો કે સમમુકના હાઈવે પુલ તૂટી ગયા. તો રસ્તો જ સવ બંધ થઈ ગયો છે માણસો ને ફરી ફરીને જવું પડે છે. જ્યાં વરસાદ ની જરૂર છે ત્યાં વરસાદ આવ. નથી ને જ્યાં વરસાદની જરૂર નથી ત્યાં ફૂલે ફૂલ વરસાદ ચાલુજ છે આમનેમ. પણ અમારે તો અહીંયા એવું છે કે મુંબઈ બાજુ વરસાદ થાય ને. પછી અમારા આ બાજુ વરસાદ થાય હું જામ ખંભાળિયામાં રહું છું. તો અમારે તો મારે લગ્ન પેલાની વાત છે કે અમારે એક વાર અહીં એક. ો ને દસ ઈંચ વરસાદ પડેલો હું મારા સાસુને ઘણી વાર પૂછતી હો. કે આપણેે રિયલીમાં એટલો બધો એકસોને દસ ઇંચ વરસાદ પડ્યો છે. અમુક તો જે સા ગરીબ ઘર ના હોય એ લોકો ઢાડ વગર ના વિસ્તારમાં રહેેતા હોય. તો એલોકોને પાણી. ભરાવાની એવી બિચારની હાલત એટલી નબળી હોય. તો પાણી ભરાય ને ઘરમાં રહી ન શકેને. મારા મામાજી લોકો જામનગર એ છે ને. તો ઈ લોકોને તો આખા ઘરમાં પાણી ભરાઈ ગયું આપડે પ્લેટફોર્મ હોય ને એટલું બધું તો.